તમને મારો અવાજ આવે છે
જ આવે છે હજ આવે છે ત્રણ મારું
હા તમારો અવાજ આવે છે ને હા
હા તો તમે શું કરો છો હાલમાં
હાલમાં બેઠો છું
બધું સારું છે ને
હા બોલું સારું જ છે તૈવું છે હા
તમે તમે સ્ટડી કરી છે ચાલુ જ છે
હા કડી છેસ તી
તમે ક કોર્સ લ ડો તો અગિયાર બાર પછી હ સોરી દસ પછી
દસ પછી મેં આર્ટસમાં આર્ટસ ફિલ્ડમાં જવાનું એ કર્યું હતું
તો આર્ટ્સમાં ત અમે ગયા હવે આર્ટ્સમાં જઈને તમારો કઈ ગોલ હતો કે તમે આ કઈ બનશો કે એવું કશો કઈ
આ એમ તો મારો ગોલ એ હતું કે હું કોલેજ કરીને વકીલત કરું મેમ કરું છું જેનાથી મારી સ્કીલન્સમેન્ટ થાય નોકરી મળી શકે મોટી મોટી કેમિકલ કંપનીઓ
હા તો તમે તમારા ગોલ માટે જ્યારે દસમું ધોરણ પાસ કર્યું ત્યારે તમે તમારા ગોલના વિશે થોડુંક રિસર્ચ કરી હતી કે અગાડી જઈને ભાઈ મારો ગોલ આ છે તમારે આ કરવું જોઈએ
એટલે લક્ષ તમે મારા લક્ષ્યની વાત કરો છો સક્સેસ વિચાર્યું તો હતું મેં કે હું આપ કે હું આ બાજુ આ ફિલ્િલ્મમાં જઈશ સક્સેસ મળશે જેથી હું હું સક્સેસ મેળવવા માટે હવું જે મારું ડ્રીમ હતું એને છોડીને હું આઈટીઆઈ પર તરફ મળ્યો કારણ કે એમાં સક્સેસનો એ રેટ મને વધ્યો કો કરીને હતાથી નોકરી મેળવીકતો હતો એટલા માટે જેથી વધ મનત કર પડે તમે શું ઈચછો તમે શને સ્ટાડી કરો છો હમણા
હાલમાં હું કોમ્પ્યુટર સાયન્સ કરી રહ્યો છું બીટેક ડિગ્રી સાથે
એવું તો તમે શુંઈછ ઈચ્છો છો બનવા બનવાનું તમારું સક્સેસ
હમ જ્યારે હું દસમમાં હતો ત્યારે દસમામાં મેથ્સ ના બે બે ડિવિઝન હતા કે તમે બેસિક લઈ શકો છો સ્થ લઈ શકો છો હવે જે લોકો બેઝિક્સ લે છે તેમના બેઝિક લવાનું કાર એટ એ હોય છે કે એમને કોમર્સમાં જવું હોય છે કાઢા પછી સાયન્સમાં બી બી સેક્ટર એટલે કે બાયોલોજી લેવું હોય છે હવે મારો ગોલ હતો કે મારે એન્જિનિયરિંગ કરવી છે ઉગાારી જઈને કોમ્પ્યુટર સાયન્સમાં એટલા માટે મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું એ મારું એકદમ ક્લિયર ગોલ હતો કે મારે ડિગ્રી કરવી છે કોમ્પ્યુટર સાયન્સમાં કારણ કે મારો સંપૂર્ણ જે રસ હતો તે કોમ્પ્યુટર સેક્ટરમાં જ હતો એ મને પહેલેથી જ ખબર પડી ગઈ હતી હવે મારા કોમ્પ્યુટરમાં અગાડી જઈને શું શું પ્રાપ્ત થાય કા તો એના માટે કયા કયા સ્ટેપ્સ લેવા જોઈએ ફ્યુચરને ધ્યાનમાં રાખીને કે આવનારો ફ્યુચર છે તો એમાં શાની ડિમાન્ડ વધારે છે કઈ વસ્તુ મને ફાયદાકારક છે અને અગરજીનને વધારે પગાર પાડી શકું આવક વધે મારી
હમ
તો એ માટે મેં સાયન્સ લીધું સાયન્સમાં સાયન્સમાં મેથ્સ લીધું મેથ્સ ના પાર્ટ મેથસ ડિવિઝન પાર્ટ હૈ બ બારમું પાસ કર્યું મેં હાલમાં હું કોમ્ બીટેક કોમ્પ મ્પટ સયન્સ એન્ડ એન્જિારીિંગ ઓફ એઆઇ એઆઈ વિશે તો તમને ખબર અજશે હાલમાં
હમ હા
સોશિયલ મીડિયામાં કેટલું ચર્ચાનો વિષય બની રહ્યો છે
હમ મેં સાંભળ્યું જ છું કે એ આઈના મામથી લોકો શ કરી રહ્યા છે શ ફાયદા છે શુંું એ છે
હા તો એઆઈ હાલમાં મને વાત સમાચારમાં પણ મેં સાંભળ્યું છે કે એઆઈ છે તે બે હજાર આવનારા બે હજાર અઠવીસ કે ઓગણત્રીસ માં ગુજરાત એઆઈ નું હબ બની રહ્યું છે બનવાનું છે હા
કછો
હા એટલા માટે જ મેં એઆઈ એઆઈનો કોર્સ લીધો છે જેથી હું ના હાલમાં મેં એ પણ ડિસાઈડ કર્યું હતું કે આજે ઈન્ડિયા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં એઆઈને રિલેટેડ કોઈ જોબ એટલી બધી અવેલેબલ નથી તો ફોરેન માં જેમ બને તેમ શિફ્ટ થવાનો વિચાર કરી રહ્યો છ
હ ફોરેનમાં કઈ બાજુ ઈચ્છો છો જવાનો
જ્યાં વાત કરીએ તો યુએસએ છે જર્મની છે
હમ તમે જ આ કોમ્પ્યુટર સાયન્સ ન કોર્સ કરો છું તો તને કયા સીખતા ત નોકરીની તકો રહેલી છે જણાવશો મને
હમ આ કમ્પ્યુટર સાયન્સમાં મારી પ્રોફેશનાલિટી કા તો કહી શકો કા તો સ્પેશિયાલિટી કહેો તો સ્પેશિયાલિટી એવું છે કે મેં એઆઈનું જ કર્યું છે તો એઆઈમાં અગાડી જઈને જે સેલરી હાઈ પેકેજિંગ વધવાનું છે બહારની જે વિદેશી કંપનીઝ છે તેવું કે ગૂગલ છે માઈક્રોસોફ્ટ છે હ હમ ટેસલા હા આજે મોટી મોટી કંપનીઝ છે તે કંપનીઝ પોતાનું એઆઈ લોન્ચ કરે છે હવે એઆઈને લોન્ચ કર બાદ એઆઈને મેન્ટેન પણ કરવું જરૂરી છે હા તો આ મેન્ટેનન્સ કરવા માટે પણ એન્જિનિયરિંગની એન્જિનિયરની જરૂર પડે છે ને વધારે માં વધારે સેલરી હા જેમ ભણે તેમ વધુ આવક મળે છે એમાં બહારના દેશની વાત કરીએ તો તો હ ઇન્ડિયા માં કશું સુમાલતો નાથથીયાદ
એટ છે આજ
તો આશરે તમને કેટલી આવક પ્રાપ્ત થઈ શકી આ કોસ્ટ કર્યા પછી વિદેશમાં જયા પછી
હાલમાં આપણે આ આવક વિશે ચર્ચા કરતા નથી કારણ કે સીધું કહી ના શકાય હ હમ હા મે તમને જ ના
પણ આમાં જે તમે કહો છો એમાં સસેસ ના સક્સેસ રેટ કેટલો હશે આશરે જેમકે તમે કહો છો કેમ કે તમને નોકરી મળી જ જશે સો ટકા નવ્વાણું ટકા એમ અમુક જગ્યા હોય છે કે તમે આ કરો તો તમને નોકરી તકો ઓછી રહેલી હોય. છે વધુ રહેલી હો છે. તમે જે કરો છો તેમાં નોકરી ટક કેવી રલી છે તમને સો ટકા સોસો ટકા તમાને નોકરી મળી શકે છે કે પછી એ કે બેરોજગારીની સ્થિતિ પણ બની રહે છે?
જે લોકો ના કોઈ રિલેટિવ્સ બાર હોય તો એમના રેફરન્સથી તે ત્યાં જોબ કરી શકે છે વાત કરીએ તો હા એવું જ જનરલી એવું જ બને છે કે જેમના ફોરેન કન્ટ્રીસમાં વધારે કોન્ટેક્ટસ હોય તો એમના જે જોબના સક્સેસ રેટ હોય તે મારો હન્ડ્રેડ પર્સેન્ટ હોય છે હન્ડ્રેડ પર્સેન્ટ બી નહીં કરતો નાઈન્ટી ફાઇવ નાઇન પર્સન્ટેજ હ નાઇન્ટી નાઈન પર્સન્ટેજ હોય શકે.
હમ્મ મતલબ ત સાોમાન્યને ચાલ
હા કહી શકો કારણ કે એમના રેફરન્સથી તમને જોબ મળી શકે છે. પરંતુ જે લોકો એમ ડિગ્રી લેવા માટે કરે છે કે ભાઈ ડિગ્રી નથી મારી પાસે તો માત્ર ને માત્ર ડિગ્રી માટે જ કરે છે. તો એ લોકોએ મારા ખ્યાલથી આ કોર્સ ના કરવો જોઈએ કારણ કે આ ડિગ્રી માટે તમારે ઘણી કન્સિસ્ટન્સી અને નવી નવી સ્કિલ્સ અપનાવી પડે છે ત્યારબાદ તમારા જે સક્સેસ રેટ હોય છે સક્સેસફુલ બનવું હોય તમારા લાઈફમાં હા તો છે દી ડિસિપ્લિન અને ડિસિઝન મેકિંગ સ્કીિલ તેમજ અન્ય અન્ય અન્ય જે સ્કલસ છે તે ઇમ્પ્રૂવ કરવી જોઈએ આ સ્કિલ ની સાથે તમારી જોબ ની ગેરંટી વધે છે તમારે પણ આ નવી નવીનાવી જોઈએ. ખાસ કરીને રોજિંદા જીવનમાં નાની નાની બાબતોનો ફેરફાર કરવો જોઈએ. કે વેલું ઉઠો. પછી સવારે ઉઠીને ગીતાનું પઠન કરવુંટ વાંચન કરવું પોતાના સબ્જેક્ટ બુક્સ વાચ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
નવી નવી નવા નઉસ .
હમ્મ.
શું કેવો.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
હા. મને તમને મળીને આજે સક્સેસફુલ જોબ વિશેની જે માહિતી મળી એ કેવી રીતે સક્સેસફુલ થયા હોય જોબ લઈને. એ માહિતી હું મારા ફ્રેન્ડ્સને પણ જણાવીશ.
હમ્મ ખોખું આભાર તમારો.